જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં.
બસ જા અમે મજામાં કેવી તૈયારીઓ ચાલે છે?
આ તૈયારીઓ બધી હવે પતવા આઈ બધું. બધી જ લાઈ દીધું છે. બધી કોઈ વસ્તુ બાકી નથી રહેતી હોય.
બરાબર છે અમે લોકો એ વિચાર ચાલો સાથે કે કાલે કઈક જઈએ લગ્ન માં આવ છે તો ગિફ્ટ કે લઈ આવીઈએ એમ.
હા હા હ મારે વાત થઈ હતી. તમે ગિફ્ટ લેવા જવાના છે.
હા એ બધા અમે વિચારતા હતા કે શું લેવા જઈએ ને એમ. તો કીધું કે તમને શું ગમે છે એ લઈ આઈએ
જે લાવો એ આપડે તો એવું કઈ છે નહી
હા
કૃષ્ણ ભગવાન ની પ્રેમ મારી વાત થઈ તી કૃષ્ણ ભગવાન ની ફ્રેમ લઈ આવજો મેં એવું કીધું તું
અચ્છા બરાબર ઓકે ઓકે કઈ વાંધો નહી એ તો પછી અમે જોઈ લેસુ કાલે
હા
એવું હોય તો તમે બી આવજો ફ્રી હોય તો તમે
હા હા મને મને ટાઈમ કેજોને હા હા હા એવું કરીશું પણ તમે પણ આવજો તમને બધાને એમ ના થાય કે હા તમે ગ્રુપ દ્વારા બધા આવજો
હા હા પાકું આવશું એ તો બરાબર છે તો આમ તમે હો તો તમે તમારા પસંદ નું કઈ પણ જે બી ગિફ્ટ તમને લે તો એ તમેલોતો તમને જ કામ આવવાનું છે એટલા માટે
હા હા
તે છતાં તમે ફ્રી ના હો તો વાંધો નહી પણ ફ્રી હો તો જરૂર
ના ના હવે તો એવું કઈ કામ છે નહી મોટું કઈ રહ્યું નથી
ના નાના મોટા કામ તો તો લગન નહી પતે ત્યાં સુધી તો ચાલતા રેસે
હ
હુ હુ બરાબર
ના પછી બધા જો વાત વાત થઈ હતી તમારે આવવાના છે ને બધા
હા બધા આવવાના છે બધા બહુ એક્સાઈટેડ છે બધા આવા માટે
હા હા એ તો ઇન્વિટેશન આપ્યું ત્ય્યારેથી મને લાગે છે કે ક્યારે બધા મળીએ
હા હું તો બહુજ એક્સાઈટેડ છું ક્યારે આવીશ લગ્ન માં ક્યારે બધાને મળીશું આવે હવે તો કોઈ મળે તું જ નથી સ્કૂલ કે કોલેજ પતી એના પછી તો
હા હા
આ લગ્નમાં
હા આ બધા કેવું શહેરમાં રહેશે ને હું ગામમાં રહું છું તો બધાને ગામમાં આવવાનું ગમે છે તહિયાં તો મારે વધારેામાં ખેતર જેવું હા ખુલ્લું વાતાવરણ છે હા ખેતર ખેતરમાં રહું છું તો આ આ એરિયા બધાના બહુ જ ગમે
હા મને પણ આવું ત્યાં બહુ જ ગમે છે મને એટલે તો બહુ એક્સાઈટેડ છું કે ક્યારે જઈશ
હા
બરાબર તો પછી આપડે કાલે જઈશું બરાબર ને
હા હા કાલે જઈશું ફાઈનલ
હા અને લગ્નમાં બધા કેન્ટીન વાળાનું કે બધું નક્કી થઈ ગયું
હા બધાનું નક્કી થઈ ગયું કેટ્સ વાળો શ ઉડકીતામ જ છે
બરાબર
એતો થઈ ગઈ
મેરેજ ક્યાં કોઈ પાર્ટી પ્લોટ કે એવું રાખ્યું છે.
હા હા ના પાર્ટી પ્લોટ માં રાખ્યા છે. કેમ કે અમારે છે, ને. ખેતરમાં બાજુમાં બહુ વધારે. ગાડીઓ નથી.
અચ્છા બરાબર અને ત્યાં સાંકડી ગલી છે, ને બહુ આમ.
હા હા હા. બધાને તકલીફ થઈ
હા એતો છે, તો વાંધ કેમ કયો રિસોર્ટ છે.
પા આ પાર્થ.
ઓકે ઓકે બરાબર હમે તો બે ચાર દિવસ. પેલા આઈ જશુ બધા.
હા હા.
મેં તો મારી ઓફિસ માંથી અત્યારથી છુઠી લઈ લીધી છે.
એ સારું કેવાય.
હું.
બધાને કજો બધા બે ત્રણ દિવસ રજા લઈને આવી જ જાય.
ના એ તો અમે નક્કીજ કરી લીધું છે, કે બે હા હું તો જોઈ ગઈ છું, મને તો ખબર છે.
હા એકદમ શાંત.
બરાબર એ તો મને બહુ જ ગમે કેમ કે અમે લોકો બી કચ્છના છે, અમારા બી. ત્યાં ખેતર ને હોય અમને પણ એટલું ગમે ને કે આમ આવી. એરીતે શાંતિ માં થોડી વાર બેસવું બહુ. મજા આવે ખુલ્લા વાતાવરણમાં બેસવું.
અને પક્ષીઓને અવાજ આવે છ વાગેે.
બરાબર.
ગામડાની મજા અલગ જ છે, જો.
સવાર સવારના જે મસ્ત ઊંઘ આવે.
હા
બરાબર એ તો આઈ જસો અમે બે ત્રણ દિવસ પેલા જ મેં તો અત્યાર થી છુટી લઈ લીધી. છે. તો મારા સર જે હતા એ તો કે તને અત્યારથી છુટી હજી તો લગ્ન ને બે મહિના બાકી છે, તું જવાનું કઉછુ ત્યાં મેં કીધું ના હું અત્યારથી છુટી લઈ લઉં પછી તમે આગળ જતા મને છુટી.
ના ભઈ હા હા.
મેં તો અત્યારે મેં તો બધાને કહી દીધું તમે બધા લઈ લો છુટી.
હા આ વખત તો મેં ફોર્સ ફુલી કીધું જ છે, લેવી જ પડશે. હા આ વખતે તો મેં જ કીધું છે ફોર્સફુલી કે તમારે લેવી જ
બરાબર લગ્ન કોના છે, તો પછી લેવી જ પડે ને. હું બરાબર.
બધી મોસ્ટ ઓફ બધી તૈયારી થઈ ગઈ છે, ને.
હા થઈ.
બર
આજે
બરાબર.
ફોટાવાળા વગર તો મેરેજ થાય ને હા એના વગર મરેજ થાય જ ના
બરાબર એ તો સાચી વાત છે
હમ
બરાબર કયા ફોટો જે આપડે પેલા આવ્યો તો એજ ફોટા વાળો છે એ તો ફોટોગ્રાફર બહુ સારો છે મસ્ત ફોટા પાડે છે એ તો
હા હા સારું ફોટોગ્રાફર
હા ચેક કરે પછી એવું અકળાઈ હા એજતો અકળાઈ જય પછી કેટલા ફોટા પડાય પડાય હા એ છે અમુક લોકો હોય અમુક ફોટોગ્રાફ એવા પણ એ તે દિવસ મેં જોયો તો બહુ સારો હતો આપણે કેવું જ ના પડેએ જાતે જ બધા એને ફોટા પાડી દેતો હતો
હા હા
બરાબર સરસ જોઈએ હા અચ્છા એવું છે બરાબર તો તમે ત્યાંથી છુટીતો કેટલા દિવસ પેલા લેશો લગ્નના કેટલા દિવસ પેલા છુટી લેશો
દસ દિવસ પેલા તો લેવી જ પડશે દસ દિવસ
અરે દસ દિવસ પેલા લેવાય મહિનો પેલા લેવાય
અને પણ જોવોને
હા હા એતો છે બરાબર
મેરેજ પછી જવું પડશે ને બીજે ક્યા
હા એતો છે હ
હમ.
બરાબર અચ્છા બરાબર સરસ સરસ
હવે
જે થાય તેમ અચ્છા એવું છે એમ બરાબર તો એ તો વચ્ચે ક્યારેક છુટી હોય કેવું હોય ત્યારે
એ ચાર ચાર દિવસ તો લઈને જવું પડે ને ચાર દિવસ હોય આપડી જોડે
હા એ છે
તો હા આપડે મન ગમતું બધું જે આપડે શૂટ કરાવવું હોય
હા એ થઈ શકે એ બરાબર છે પણ અ એ તો વાંધો નહી તમે અહીંયા નવા કપડાં પહેરીને ફોટો પડી લઈ હું પાડી દઈશ તમને બસ
હા તો એવું કરીશું
હા નહી તો આપણેે ફોટોગ્રાફરને અહીયા બોલાવી લેશુ
હા
આજકાલ તો હવે બેકગ્રાઉન્ડ બધા ચેન્જ કરી દે છે. એઆઈ ના હેલ્પથી એટલે તો એ બી એવું કઈ પ્રોબ્લેમ ના થાય
ના થાય હા.
તો છે.
એ થી વિડીિયો બની જ જાય છે ને એથી વિડીિયો બનાવી હોય તો પણ બની જાય
તો આપડે કઉન તો રાખવાનું જ છે.
હા હ.
એવા ફોટા પડાય જઈશું.
તો થોડા ઘણા ફોટા પડાઈ દેજો. તો રોજે ફોટો કે બી રાખી કાઉન્ટ ડાઉન ના તો રોજે અલગ અલગ
હા હા હા.
એટલા માટે એ તો થઈ જશે તો એવા તો પાડ્યા હશે યાર ફોટો પેલા
હા એવા તું છે ફોટો.
હું તો બસ. એ બધા ને અત્યારે થોડા ઘણા પડાવી લેજો એટલે એ બધા.
હા હા અને તો એડિટ કરાવી દઈશ એમાં ડેટ લખી દઈશ અને બધા ડેટ લખી છે.
તો તો બધાથી સરસ તો ચાલશે હા
હા.
બરાબર તો પછી કાલે મળીએ આવજો કે પછી આપડે ગિફ્ટ લઈ આવીઈએ બરાબર તમારું મન ગમતું.
હા હા કાલે મુડીએ હા જસ્ટ